કેમ છો?
હલો
હેલો અવાજ
હાલો
હેલો
હલો અવાજ આવે છે મારો
હા આવે છે આવે છે બોલો
હાલો
હા તમારી અવાજ આવે છે બોલો
હા સોરી એકચુઅલી મેં બ્લુટુથ કાનમાં લગાવ્યું હતું ને ફોન માં કનેકટ કરવાનું ભૂલી ગયું એટલે હું બ્લુટૂથ સાંભડવાનું ટ્રાય કેમ છો ગુડ મોર્નિંગ
બસ મજામાં ગુડ મોર્નિંગ તમે કેમ છો
બસ એકદમ મજામાં શું કરી રહ્યા છો હાલ
અત્યારે તો થોડુંક મેં લેટ ઉઠ્યું છે તો એમ મારું એક નુકસાન થઇ ગયું
હા સવારે હંમેશા વહેલું જ ઉઠવું જોઈએ. વેલા ઉઠવાથી આપણને ઘણા બધા ફાયદા થતા હોય છે. તો બો વધારે વેલા ઉઠી જતી હોય છે.
ના પેલો આજનું મે મારું ફ્રેન્ડ સાથે અ પ્લેન હતું કે આજે વેલા ઉઠીને જીમ જવાનો છે. તો મેં રાતે થોડુંક લેટ સુધી કામ કરતો હતો અને બાર વાગે હુયો તો મોર્નિંગમાં થોડુંક લેટ થઈ ગય અને મારું જીમ નું ટાસ્ક રહી ગયું.
હા સાચી વાત છે આપડે થોડી વાર પણ લેટ ઉઠીએ મોડા ઉઠીએ તો પછી એના લીધે આપડે આખો દિવસ નું જે ટાઈમટેબલ નથી કરેલું હોય એ બધું ખોરવાઈ જતું હોય છે. બે મિનિટ પેલા ઉઠીએ તો આપને બીજા અડધી કલાકનોો ગેરફાયદો થતો હોય છે.
હમ
એના કરતા જો આપડે થોડા વેલા ઉઠી જઈએ તો આપડે આખા દિવસનું ટાઈમટેબલ જે નક્કી કર્યું હોય એ રીતના બધું કામ કરીએ. તો આરામથી અને સમયસર આપડું બધુ કામ પૂરુ થઈ જતુ હોય છે.
હું
દોડાદોડી કરવાની કેવી જરૂર નથી પડતી હોતી
હમ્મ.
હું તો સવાર માં ઘણા વેલી ઉઠી જતી હોઉ છું. એ વહેલા ઉઠીને અડધો એક કલાક મને પોતાના માટે પણ ટાઈમ મળે એક્સાઇઝ કે યોગા સવાર માં પણ સવારમાં ઠંડા ગીતો સાંભળતી હોછું અડધો એક કલાક તને ટાઈમ આપું છું.
હમ્મ
આખો દિવસ તાજગી એને જોડે
ના
અવાજ નથી, આવતો હલો-હલો હલો જો સવારમાં વેલા ઉઠી ગયા, હોયએ તો આપડણે એક્સરસાઇઝ જોગાય, એવુ કરી શકીએ ગીતો સાંભળી શકીએ અને આખા દિવસમાં આપણેે શું કરવાનું છે, એનુ આપડે પેલાથી જ